હલો
હલો
હા શું કરે?
કાઈ નઈ કરતી.
બરાબર તારું અવાજ કપાય છે. હા
તમારો ટાઈમ આજે કેટલા નહો હતો હલો?
આજે પોણા અ આપડે કેટલા વાગ્યા નો હતો પોણે આઠ નો હતો.
પોણા આઠી સળગ
પોણા આઠ થી હા સારા અગયાર. તમારો?
એ જ હતો.
એવું અરે મેં તો કેટલું મને લાગ્યું કે મારું લેટ થઈ ગયું કારણ કે તે દિવસે છોકરાઓને પૂછ્યું? કે તમારો ટાઈમ કેટલા વાગ્યાનો છે? તો મને કે કે સાત વાગ્યાનો. એટલે પછી મારે એક્ટિવા લઈને જોવા પડ્યું હા.
સ તો એવું જ કરવાનુંમ કે એમ બી સવારમાં બસ મળે નહી મળે?
હા તે જ મેં બી એજ વિચાર્યું કે એના કરતા એક્ટિવા લઈને જાય ને? તે સારું પડે.
હમ
કારણ કે એમ પોહોંચી પણ જવાય છે.
હમ
એટલા માટે એમ પાઠ એટલે હજુ લખો નથી એમાં હવે એમાં શું થયું કે? આજે છે ને મીનસ મને હજુ લગીને બે લેક્ચર મળલા ભણાવવા માટે, ને આજે મને બે મળલવાના હતા. પણ એ લોકોનું કાલે ચેકિન વાળું આવવાનું છે સોમવારે કે મંગળવારે તો સુું લેખન કે એવું કઈક મારા લેક્ચર માં કરાવવા લાગેલા મેમ
આઠમા માં બી એવુંજ થયું ને
તો તમારે શ્રોતલેેખન એ લોકોને સવાર માં નહી કરાવે?
ના નથી કરાવતા તે એ લોકો ન કઈ બાકી કિયાસન તો એટલે.
અમારું પહેલા શુત ગણનને વાંચન
હા
એ કરાવે પછી જ આપડો ચેપ્ટર ચાલુ આપડા મેન લેક્ચર
ના અચ્છા નહી અહીયાં તો એવું કે સરંગ ચાલુ જ થઈ જાય બલકી એ લોકોને જ કટોકટી છે લેક્ચરની
એવું
હા એ લોકો જ એમ એકબીજાના લેક્ચર તો પછી આ તો જરા કેમ મિસ્કેલ લાગે છે. પછી મેં એસ એસ ના મેમ હતા હા
તને મુશ્કેલ લાગે છે ને અમને અહિયાં ટફ થઈ ગયું છે બધું કે કેમે ક કરવાના
કેમ શું થયું
અરે અમને લોકોને તો એમ કે છે કે તમારે એક બી લેક્ચર ફ્રી બેસવાનું નહી.
કોઈ બી ક્લાસ ખાલી હોય તેમાં તમારે જતું રહેવાનું પણ તમારે ફ્રી બેસવાનું નય
આવ કીધું
હા તમારું કરાવો કે પછી હા
હા
તમે તમારું કરાવો કે બીજા સબ્જેક્ટ નું કરાવો પણ તમે કરાવો એમ
બરાબર ના અમને એટલે પ્રોક્સિમા ને એવું તો મોકલે હવે તે દિવસે મેં ને આયુષી મારે છેલ્લે પછી અમારે ચાય પ્રોક્સીમાં ગયા એટલે એમ પણ એમ એવું કે એટલું બધું પણ નહી અગર અમે અમારું કામ કરતા હોય ને અગર ક્લાસમાં નહી હોય તો જ મોકલે કે ટીચરને કઈ કામ હોય ને તો જ ને તો અમે તો બેસી ને જર્નલ લખીએ એ પીસી લખીએ એવું કરીએ.
ના અમારે તમારે બેસી રહેેવાનું ની એમ કેય.
બરાબર ના એટલે એમ નાનું મોટું કામ આપે જેથી કે તે દિવસે એમ કીધુંલું કે તમે લોકો ફ્રી હોય ને ત્યારે આ બોડ વર્ક કરી લેજો. એવું આપે ને જયારે પેલું આપડે ટીચર મીટિંગમાં હોય કે એવું હોય ને તો એમ પ્રોક્સિમા મોકલે.
અમારે તો અમારી જગ્યા પર બેસીને અમારું કામ બી નહી કરવાનું તમારે બેસવાનું નહી જ એમ કે.
તમારે આઠે આઠ લેક્ચર લેવાના જ. કસે બી ખાલી પડે તો બેસવાનું એમકે.
સારું કેવાય પણ તોબીયાર તો અમને લેક્ચર મીન્સ એટલે અમને પણ અમને છે ને એક વસ્તુ બહુ ગયમુ કે ટીચર લોકો જે લેક્ચર લઈ ને યાર એટલો મસ્ત લેક્ચર લઈ ને.
અરે શું હજુ બધે જ આવું છે આપડે તો એવું એમ આપણે તો એવું કરતા જ નથી.
હા. બહુજ મસ્ત એ લોકો સ્માર્ટ બોર્ડનો જે ઉપયોગ કરે ને બધું કરે ને યાર ને છોકરાઓ એમની વાત પણ સાંભળે.
એજ કેવ ને આપડે આપડે એવું કરતા જ નથી અમારે તો સ્માર્ટ ઓવેર ટીવી હજી નથી લાયગા.
હા
એટલે હતા એ લોકો જ્યાં પેલું મા ચાલુ કરતા ને
ત્યાં છે આ બાજુ અહીં લાવવાના બાકી છે.
હમ તે બી આવી જશે એમ કેતા છે પણ ક્યારે આવતા છે તે
હા તે નહી ટીચર લોકો મેં જોયું ને જેથી કે આપણે સાતમા ધોરણમાં મેં ઓબ્ઝર્વેશનમાં ગઈ મેમના લેક્ચરમાં અર્પના મેમના.
હમ.
તો એમ એ છે એમને નકશા પૂરતી કરાવવાની હતી. તો સ્માર્ટ બોર્ડમાં નકશા પડતી ન પેલ આપડે ગૂગલ પરથી નકશો કર્યો ને પછી છે ને છોકરાઓને કીધું ચલો આમાં બધા છે ને રાજ્યોના નામ લખો. એક-એક તને બધાને બોલાવવા આવવા ને પછી રાજ્ય ના નામ લખાવ એવા બોલ.
તેજ કહ ને આપડે તો એવું કઈ કરાવતા જ નથી એ લોકો ના જેવું આમ.
હા તેજ અને એ લોકો ભી મોરે પાઠ આપે.
હમ.
એવું પણ નહી કે ચોપડી માટેથી જોઈને હા જરા તરા ફોનમાં જોતા હશે પણ એકદમ આમ મોડે.
એ બહજ મસ્ત એટલે એમ એ એમ જોવાનું મજા આવે.
તમારે તો ઇંજે તો બધું આમ જ નીરી ગયેલું છે. તો પાછું બેસવાનું બી ની.
એઓ.
કેટલું નજીક લેવા ગયા ને આખો દિવસ પાસમાં જુદાં.
થકી જાયતા આસ નાને?
હ તો પછી બેસી જમટલે થોડી વાર એટલે થોડી વાર કામ આપેનેસે જાવ કેમ કે આપડે આપડે થોડું આટલું બધું બીજાય છે એનું કરાવનું એમાંરે તો બીજા વિષય ન ભી કરવાનું સામાજિક હોય, ગુજરાતી હોય, સંસ્ કૃત એ બધું કરાવવાનું.
હા. એવું તો તમે લોકો કેવી રીતે કરાવો પછી? હા.
કરાવવી મુ
પણ ચલે એમ ગુજરાતીને, સામાજિક વિજ્ઞાન તો થઈ જાય પણ સં સ્કૃત માં કેવી રીતે યાર?
એવું આપ સંસ્કૃત માં બી જેમ તેમ વા્યા તે
બરાબર.
અમતા પાછું એમ કેઈ
છે મેમ
કેઈ એમ તો કઈ નહી પણ પ્રિન્સિપલ જરા લોચાવાળા છે. હ અને થંકય પાછું અરે અં થોડાક દિવસ અઠવાડિયમાં બે ત્રણ દિવસ સાડી ને બે ત્રણ દિવસ ડ્રેસ એવી રીતે
ઓ માઈ.
કે અમને બેન
સેફાલી.
હા. અમને તો ના
બરાબર. એ પહેરીને આવે છે.
હ એલે એકા દિવસ સારું એવું બોલી મગ સાહેબ પ્રિન્સિપલ એને તો સાડી માટે કે ત બેિન કે અમને શું કે ખબર અ કાલે કે પરમ દિવશે ગ્રુપમાં વાત કરી તો અમને ખીચવાવી પડી્યું બોલેમ કે તમે લોકો
બોલે કે તમે લોકો ફરવા હમ
સાડી પહેરવા કેધું તું. તો તમારે પહેરી આવવું હોય તો પહેરી આવજો ને એમકે મારે નથી પહેરવું હોય એમકે.
એવું કીધું એને
હા
પણ હવે એને સમજાવી બી કેવી રીતે મેમ લોકો ને નહીં સાંભળે તો તમારી
હા તો આપડે જ જોઈ ન તું આ સર્ટિફિકેટમાં ન જ સમજી જે તો ન જ સમજ જે તો જેના પરડ શું સમજાવી ને કરીએ? એમ ને અમારે અહીંયા તો પાછું એટલું બધું ઇસ્યુ ચાલતું છે ને એલોક ના એલોક નામાં જ એમ કે આપણે કંઈ બી કોઈને વીષે કીયે. ચાપલું કરી આપે તે પ્રિન્સિપલ વિશે બોલાય
બરાબર!
એટલે એક મેમ છે. સપોર્ટ કરતા તેને અમને સમજાયવા કે આવી રીતે બધું ચાલતું છે. તો તમે તમારી મેરા દોઢ મહિનો પતાવીને ચા કરો. જે કરવા કે તે કરવાનું. જો તમને એવું લાગતું હોય કે, એવું લાગતું હોય તો, તમારે ક્લાસ માં જઈને બેસ એને એને મેરા કામ સોંપી દેવાનું. હા.
આ તો તમે એવું લાગ્યું કે, ફસાઈ ગયા નજીક
હા! બહુ કસમથી ફસાઈ ગયેલા છે.
એ જ. તો તો એ હિસાબે મને અમારું વિચાર તો એમ લાગે કે, હા ઠીક છે એમ. એટલે એમ અમને ફ્રીડમ તોડીક છે.
હા! હમણા તો જરાય નથી પછી.
હા! પ્રિન્સિપલ સર બી, અમે તો એમ બી અમે તો કહેવા વગેરે જ નીકળી આવીએ કે. હા અમે જઈએ. અમે ટાઈમ થાય ને, એટલે નીકળી આવએ.
અમારે તો કઈને જવાનું.
પછી ના ઉભા રહીએ. પછી નીકળી આવે અમને સર તો પણ કઈ અ એટલું બધું કહીએ જ નથી કેતા.
એટલે સર એટલે અમારે તો છે ને પ્રિન્સિપલમાં જ એવું એનો એક આમ કે એનો એક ઇસ્સુ છે એવું એમ. પેલા જૂના જમાના ના ને એટલે હવું.
એમના એથિક્સને બધું
હમ!
ના એટલે આમ પછી, વિભૂતિ મે મેં એમ બી કીધું તમે ટેન્શન નહી લે અમે તમને લેક્ચર એડજસ્ટ કરી આપશું. એટલે પછી અમને એવું લાગે કે ને તો એ લોકો એવું બી કરે એ લોકો ન જે હમણાં, સિલેબસ છે ને, તે એ લોકો ફટ પટાવી દેશે ને. પછી અમને તરત જ લેક્ચર આપી દેશે.
હા!
એક દિવસમાં
આગળ આગળથી મંદિર આવે ને, ત્યાંથી આમ રાઇટ લઈ લેજો.
એટલે પેલા લોકોનું, બચા લોકોનું રિવિઝન બી થાય.
અમને તો પેલા બીજામાં બી નીકલા
એવું અરે પેલા બીજામાં તો અમેબી અરે પેલામાં તો, બધા જ છગડાઓ એ તો છે ને બહુ એ કરે. પણ પછી એ લોકો છે ને, એકદમ એમ એ બી થઈ જાય ને કે ફ્રેન્ડલી એ લોકોને વરેને તો બી આપને ટીચર ક્યારે તમે લેક્ચરમાં આવવાના આવુ બોલે.
બેસે જ નહી નઈ સાંભળે. પછી તો એ લોકો આપડું
ટીચર આમ કરીએ, ટીચર અહીંયા જઈએ, ટીચર ત્યાં જઈએ, મે તો થાકી જાાવ સાંભળી સાંભળીને.
અરે પેલા દિવસ પેલા બે દિવસ તો એવું લાગતું, લેક્ચર લઈને આવતા ને તો એમ માથામાં કોઈ હઠોરી મારતું હોય ને, એવું માથું દુખે.
હાલે બી એવું જ છે, કેમકે આઠ લેક્ચર લેવાના એટલે અમે તો કા જાનું પડે તેવું
હ યાર એ તો છે જ. આઠ લેકચર એટલે તો તો આ તો બો જ
તમારાથી કઈ બોલાય પણ નય ને
તારો અવાજ કપાય છે. હલો તારો અવાજ કપાય છે.
અમારે એક જ મિનિટ
હા